કેમ છો બેન?
બસ મજામાં તમે કેમ છો?
મજામાં. આજે આપડે
આજે આપડે વેલા ઉઠવાના ટૉપિક પર વાત
ફાયદા કેટલા હોય છે? એ
આપણા રોજિંદા જીવનમાં આજે તો સવારમાં વહેલું ઉઠવું એ ઘણું અઘરું છે જે આપડે ઘણા ટાઈમ આપડે એવું હોઈએ કે આપડે વેલા ઉઠતા ન હોઈએ મોડા મોડા ઉઠતા હોઈએ તો પછી અ થોડાક ટાઈમ આપડે આપડે આજે આપડે પેલા ઉઠશું તો એ આપણા માટે થોડું અઘરું હોય છે. પણ વેલું ઉઠવાનું આપડે ટ્રાય કરવી જોઈએ અને આપડે વેલું સવારમાં જાગી જ જવું જોઈએ. કેમ કે વહેલી સવારે જાગવાથી આપણા શરીર માં પણ આપણે ઘણી સ્ફૂર્તિ આવે છે. ને આપડે સ્વાસ્થ્ય પણ ઘણું સારું રે છે.
દરેક સ્ત્રીને આપડે વેલું ઊઠવું પડેને બરાબર છે દરેક વેલા ઊઠવાથી બહુ જ ફાયદા છે હું પોતે પાંચ વાગે ઉઠું છું
હા ઘણું એવું સારું એવું છે એમનો હું પેલા અમારે એવું હતું પેલા તો બધા ફેમિલીમા રહેેતા જાજા મેમ્બર ત્યારે અમે વેલા ઉઠી જતાં પણ વચ્ચે મારે થોડો ગેપ પડી ગયો હતો. તો હું થોડી મોડી ઉઠતીતી. તો આખો દિવસ એટલી આળસ જ આવ્યા કરે પછી વિચારીએ હવે સવારે વેલા ઉઠી જઈએ. તો બે દિવસ સવારે વહેલી ઉઠી તો એટલી મજા આવી ગઈ કે આખો દિવસ આમ સારો જાય આપડો.
આમ આખો દિવસ આળસ ન આવે એમ. વેેલા ઉઠવાના ઘણા ફાયદા પણ થાય છે કે સવારે કસરત. કરી શકીએ સવારે ચાલવા જઈ શકીએ. અને સવારે કસરત કરવાથી આપડ શરીર પણ સારું રહે છે શરીર માં. આવે છે. અને આખો દિવસ આપડો સારો એવો જાય છે. સવારમાં આપણે. કસરત કરવા જઈએ તો, આપણને સૂર્ય્યોદય હોય તો આપણે સુરજ સવાર સવારમાં આપણને. સારો એવો તડકો, ઝીણો, ઝીણો, મીઠો તડકો મળે છે. ને સવાર માં ઠંડી ઠંડી એવી સારી હવા ચાલતી હોય છે પક્ષીઓ ન ઝીણો ઝીણો અવાજ. સંભળાતો હોય છે. અને સવારનું વાતાવરણ એકદમ શાંત અને સ્મુગ્ધ વાતાવરણ હોય છે.
સાચી વા છે કે નહી
સાચી વાત છે તમારે બિલકુલ દરેક સ્ત્રી વેલું ઉઠવું જોઈએ એક્સરસાઇઝ કરવી પડે થોડી એક્સરસાઇઝ કરવી પડે ચાલવાનું રાખવું પડે શરીર માટે સારુ
હા આપડે સવારે વેલુ કસરત
કરવી પડે હેલો હલો હેલો હેલો હેલો હલો હલો હલો